વા
હલો
હાલો
હા અવાજ આવે પાર્લર માં આવી હલો હ હા
હુ શીખાડે ભગવતીબેન?
ભગવતી બેેન શીખવાડે છે હેર કટિંગ
આવડી જયું તમને?
હા હો હેર કટિંગ શીખ્યા.
પછી હું શીખવાનું છે?
પછી તો હેર સ્ટાઈલ શીખવાડ છે.
એવું છે?
હ મેકઅપ શીખવાડો પછી આઈબ્રો શીખવાડો મેઘના બેન આવે અમારે સુપરવાઈઝર માં પછી તપાસમાં આવે હા બધું આવડી ગયું હા
હલો
તને બધું આવડે કે?
હા હ મને બધું આવડે હા આવો
તો વાંધો નહી નાખવું ને કાળીમાં આવે નાખવું ને
હા નાખું મારે
હા આજ તો હેર સ્ટાઈલ શીખવાડી છે ત્રણ વાગ્યા ના આવી ક્યા પાસ વાગ્યા હુંધી રેવાનસે
હા હું ત્રણ વાયગા ને એવી
આજ તો જાગૃતિ બેેનને હેર સ્ટાઇલ હેર કટિંગ કર્યું છે.
હા
એમ ચાર સ્ટેપમાં એને હેર કટિંગ કરાવ્યું છે પછી કાલથી અ મારે મહેનત કરવાની છે તેમાં આવડે કે નથી આવડ તો એ રીતે પ્રેક્ટિસ કરવાની છે
બસ મને કરી દેજો
હા હા તને હું કરી દે.
હા
હા ભગવતી બેેન બહુ સારા છે બધું સારું શીખવાડે
હા બહુ હારા છે.
હ અ
બધા એને આવડેજ ને?
હા બધાને આવડી ગય ને બધા પસ પસ કસ્ટમર આવે
હા.
શીખવા માટે. કોઈ બેરોજગાર ન રહેવો જોઈએ એમ બધી ને રોજગારી મળી ર કે નહી એમ
હા.
આપડે એક આઈબ્રો કરીએ કોઈ ન પણ તો એ પણ ત્રીસ થી ચાલીસ રૂપિયા મળે. પછી એક ઓલ ફેશિયલ કરીએ તો બસો રૂપિયા ત્રણસો રૂપિયા એવી રીતે એ એનભાવ હોય
હા.
તો આપણને આપડો રોજગાર મળી રહે આપડો આપડ ધંધો મળી રહે
હા પછી આપડે ઘેર નાખી દેવું પાલક
હા હા નાખવાનું જ હોય ને.
હા કાયમ આવે ન મહિના બાદ
હા દિવાળી માંથી ચાલુ થઇ જાય ઠેઠ મહિના હોતી ચાર પાંચ મહિના હાલે.
હા.
હ દાળિએ ન જવું પડે.
હા દાડિએ નો જાવું પડે.
ને આપડે આપડા ઘર પૂર તે આપણા ઘરના જે એના એને હા એમ એટલું થાય તો એ ઘણું થઈ જાય ને એમ.
હા.
આ સરકાર ની એક રોજગારી કેહેવાય કે સરકાર હારુ કામ આપે એમ બાયુ માટે ઘર બેઠા
હા એઈ હારૂસ કેવાય ને.
હા તો પછી.
બોલો.
આજ વસંત બેન ન થ એવા.
નાથ આવ્યા.
નાઈ.
બારગામ જા હ.
હમ્મ સમેટીને માલ લેવા જશ.
એવું છે.
હા હમ સમેટીને માલ લેવા જસ હા. આમાં પાસેું કેવું હોય કે આપડે જે લગતી વાત હોય ને ઈજ કરવાની હોય બીજી વાત બાર ની. કરીએ ને તો પણ આપડો કોલકટ થઈ જાય. એ ઉમેરાય નહી એમાં એમ ત્યાં ઉપર થી જે લોકો હોય ને એ જોતાય હોય એમ. એટલે આપડે મેઘનાબેન હાલો.
હા.
હા મેક ના બે ને સારું શીખવાડે ને
હા હા બધા સારું શીખવાડે ને બધા સારું હીખીએ.
હા. બધા માટે સારું જ છે.
હા.
કોઈ નઈ પણ રોજગાર મળે સાઈડમાં ધંધો થઈ શકે એમ
હા.
હમ્મ. . અત્યારે તો વાર સ્ટેપ કરતા શીખવાડે
હા મારે કરવાના છે.
હા હું કર દઈ પશે.
હા તમે કરી દેજો મને.
હા હં હેર કટિંગ થઈ ગયું. હવે વાળ સ્ટેપ કરતા શીખવાડે છે તે ભગવાતી બેન,
હ બધુંય યાદ રાખજો કેમ કરવાનું હોય
હા હા યાદ તો રાખવુ જ પડે ને આપડે હી
હા હા તો જ આવડે ને બધુંય બોલો ને હાલો
આ હેર સ્ટાઇલ નું મશીન હે ને કેવાય ને શું કેવાય
હ
દોઢ રાઈ દેવાય એમ ને.
હલો
હમ મોંઘામ મોંઘુ ત્રણ હજાર રૂપિયાન આવે ને. હાલો.
કેટલા નું આવે
માંડીને ત્રણ હજાર રૂપિયાનું આવે આ મશીન સંભળાય
ત્રણ હજાર હુધીનું હા આ.
આજ શોથી આજ સોચતા હતા એમ
એવું સે
હમ.
આપડે લઈ લેસુ
હા.
આલો.
હા હા
વરસાદ આવે કે.
હંમક. ગરમડુ વાવે ત્યાં હો હા. હા હા ગરમ હવા આવે ઈ મશીન માંથી
ગરમ હવા આવે.
હા.
આલો
હા હમ આ મશીન તમારૂ સે ને હાલો.
મારો અવાજ આવે
હા આવે ને અવાજ, બોલો બોલો, હા હા જાય થઈ જાય ને પછી ગરમ છે ને એ બંધ કરી દેવના હ
હલો
બધા ને અલગ વાત હે કા સાવ સીલ થઇ જાયને હા પોરા
હાલો
ફતા ઉડે હાવે એફટ હેરસ્ટાઈઇલ કરવાની છે કે આના પછી એટલ હા હા હા હા હા હ
હલો!
હલોએ.?
બોલન સા તું બેન?
હેર સ્ટાઈલ હધી તો વાર લાગશે એમ કે હેર કટિંગ શીખ શીખડવાનું હતું કે નહી એમ હા હેર કટિંગ શીખવાડ્યું છે. ને પછી હા એમાં ગ્લો મશીન માર્યું એટલે ઓલા વાળ થઇ જાય કે ન સીધા.
હા હા
કેટલી હજી તો સાડા સાત મિનિટ થઈ દ મિનિટ નથી થઈ હજી તો. આમાં છે ને એવું બતાવે છે હા એવું બતાવે કે હા દસ મિનિટ આજ નોંધી સમ કે છે પછી હા હા હા હજ તો સાાત આઠ સાત મિનિટ થઈ છે.
હા આજે હજ ત્રણ મિનિટ બાકી છે.
હા આઈબ્રો આપડી જોય કે નહી.?
હા હો મને આવડી ગિયો.
હ કોઈના પર પ્રેક્ટીસ કરી હતી?
હા કરી હતી ને.
તો વાંધો નહી એમ.
દક્ષિતા ને કરી હતીથી.
હમ હમ પછી ઓલું કર્યું હતું કે નહી અ વેકસ કર્યું હતું કે નહી?
નહી વેક્સ નતું કર્યું સાઇનર કરું તું.
હે?
સાયનર કર્યું તું.
હાથેને પગેને વેક્સ નોતું કર્યું?
ના ઈ નતું મેં કર્યું.
હા એ તો દક્ષીતા‌એ કઈતી હાહ
હા દ
દક્ષિતા ત પણ તતું નથી ને
તઈ હું નથી આવી.
હાારટલે એમ તક હમ. કેમ બોલું કઢવા આ વક ન દાખલો ન કે જાથી નો? હા નીકળી ગ્યો?
નીકળી તો જ પણ આવ્યો નથી ચાર પાંચ દિવ આવશે.
હમ હમ પાન કાર્ડ નીકળી ગ્યું?
નહીં પાનકાર્ડ આજ‌ કાઢવાનું છે.
હમ હમ હમ હમ
આજે બેન આવશે ને?
હા પાનકાર્ડ તો મારે સે.
મારે કાઢવાનું છે.
હા મારે તો સે પેલા મને એમ હતું કે નથી નથી એમ પછી મેં ઘેર બધા ચોપડા જોયા ને કાગળયા તો નીકળ્યું એમાંથી પાનકારું હવે વાંધો નહી હવે એને કાઈ હા હવે એને આધાર કાર્ડ અને લિંક કરવાનું શેખાલી
હા.
એમ બે હું લેવા હામે જોવ ને
હા.
ઈ તો હછી કોડ આપશે તયે થાહે તમારી વાત આયપા કાલ કા હા હા હા હા હા હા
હલો
કોક ના કોના ફોન ઉમેર્યા નંબર હા તો તો નો લાગે એને ખોલયુ નહી હોય હજી આ હારું કેવાય ઘડીક દહ પંદર મિનિટ વાત થઈ જાય ને ફોન એ નો લાગે ને આપડે દાંત કાઢીએને તો ફોન કપાઈ જાય
હા મિનીટ કપાય જાય દાંત કાઢઈએ ને ઈ
પછી સાત આઠ મિનિટ પછી પાછો લાગે ફોન તા સુધી લાગેય નહી.
હા.
હુ બાકી તે તો શાંતિ ને
હા હો શાંતિ છે તમને સારું છે ને
હા બઉ હારુ હો હારુ હા હો હા હા માર તો અહીંયા નિશાળા કર્યા તા દાળ ભાત ને શીરો ને પછી હઅ
તમ બાળ મંદિરમાં જાવ હા
હા હ ઘરે નઈ ઓલા છોકરા ને લઈને આયવી તી એક પછી ઘરે તો પાછ યાદ ચાક તીતું ગવારબટ તન ચાક તરી હવ તરી શ રોટલા હા તો અત્યારનું બહાર જાવું તું પણ આ બે હેર સ્ટાઈલ શીખવાડતા તમને એટલે મેં કીધું ત ઉપર છ બેદી બંધ રાખય હવ. બે ચાર ચાર પાંચ દેવા હાલશે પાર્લર નુ
ચાલ જાય જો બે
હા ચાલ લઈ હસે તો બે ત્રણ ચાર દિવસ આ શીખવાડ છે પસ જાવુ છે આ આખુ આપણા ગામમાં અહીંયા પાર્લરનો ધંધોશે તો પછી થોડુ એને મૂકીને બીજે ક્યાં શીખવા જાય તો આપડ પૈસા ભરવા પડે એના કરતા અહીંયા આપને શીખવાડે તો ના આપડે કરાએ એમ નઈ મારે બદલાવાય એટલે કે થોડાક દી અહીં રહી જાય ને તો આપડે શીખાઈ જાય ને એમ
હા પછી જાય જો બાર ગામ
હમ્મ
મારે જવાનું તોમી ન વાસ જા,
હમ્મ હમ્મ હમ્મ.
જાહૂ અમે
હા હા આયા ઓલુ હાલે તા હુદી પછી આપડે કોઈ પૈસા ભરીને હરખું ન શીખવાડે એના કરતા અહી સરકારી સર સરકારી યોજના છે તો એનો લાભ લઈ લેવાય ને
હા શીખી લેવાય ને બધી
હા તો પછી
હા.
આપણે એમ આમેય આપડે નવરાશએ કારણ વરસાદમાં કોઈ ને કામ તો ન હોય
વરસાદ આવે તો એ તાર કઈ કામ નો હોય.
હા હા એ હાચુ થાય